હા બહેન, કેમ છો?
બસ મજામાં, તમે બતાવો તમે કેમ છો?
હા હું પણ મજામાં જ.
તો આજે મેં કેતી હતી ને કે આજે આપણે અ અ દરેક એક રાજ્યમાં કયુ જ તહેવાર છે એ મુખ્ય છે એ તહેવાર ના વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો શું તમને ખબર છે કે કયા કયા રાજ્યમાં કયું કયું તહેવાર એમ ખુબ જ વધારે ફેમસ છે?
હા મને અમુક અમુક તો ખબર છે પણ પ્રોપર મતલબ અ અ એ નથી ખબર કે બધા જ શહેરમાં કયો ફેસ્ટિવલ એવું છે ને કે ફેમસ છે. અમુક અમુક હું બતાવી શકું તમને.
હા, તો આજે આપડે એ જ અમુક અમુક જ જે આપણને જેટલું પણ ખબર છે એટલું જ તહેવાર વિશે આજે આપડે વાત કરીશું. તો શરૂઆત આ આપડે આ આપડા ગુજરાતથી જ કરીએ હને તો ગુજરાતનું તો મુખ્ય તહેવાર બધાને જ ખબર છે કે નવરાત્રી છે.
હા એ તો છે જ.
હ ગુજરાતમાં આપણા ગુજરાતીઓ એટલી ધૂમધામ રીતે નવરાત્રિ નો ને આ તહેવાર ઉજવવે છે કે તેની વાત જ ન પૂછો. નવ દિવસ માતાજી ને અ પૂજા કરવામાં આવે છે, તેમને ફળો ચડાવવામાં આવે છે, માતાજી ના આગળ રાસ અ દાંડિયા રમવામાં આવે છે નવરાત્રિ જેમાં જેનો અર્થ જ છે કે નવ દિવસ રાત્રે જે પૂજાને અર્ચન કરવામાં આવે તે નવરાત્રિ છે. નવરાત્રિનો તહેવાર એ એટલા માટે પણ મુખ્ય છે કારણ કે અ જ્યારે ભગવાન શિવે માતા સતી સતીના બાવન ટુકડા કર કર્યા હતા ત્યારે અ જેમ માતાશતીનું જે દિલ હતું તે જે અ એમ કેહેવાય ને કે એમનું ધડકન તો એ છે ને એ આપડા ગુજરાત ગુજરાત ના અંબાજીમાં જ અ આવીને પડેલું એટલા માટે એ પણ કહી શકાય કે એટલા માટે જ આપણે ગુજરાતમાં નવરાત્રી નો એટલો ખાસ મહત્ત્વ છે અને એમ પણ કહેવાય છે કે જો આપણે બાવન શક્તિ પીઠોના દર્શ છે ને એકાવન શક્તિ પીઠો દર્શન ના કરતા ફક્ત ને ફક્ત માત્ર અં બાજી નો જ દર્શન કરીએ તો આપણને એકાવન શક્તિ પીઠમાંથી મળેલું જે પણ અ દર્શન કરવાથી જે પણ ફળ મળે એ ફક્ત ને ફક્ત આપણે અંબાજીનો દર્શન કરી કરીએ ને તો જ આપણને મળી જાય છે. એટલા માટે પણ આપણે ત્યાં નવરા ત્રી નો એટલે એટલો ધૂમધામથી આપણે ઉજવતા હોઈએ છીએ. તો તમારા મારું એના પર શું કેવું છે?
હા, તમે તો એ વાત એકદમ સાચી કીધી કે ગુજરાતમાં નવરાત્રી એટલું ફેમસ છે કે બારથી લોકો જઈને ત્યાં દાંડિયા રમે, ગરબા રમે, માતાજી નું આમ પૂજણ આરતી એ બધું કરે. તમે તો આ વાત એકદમ સાચી કીધી. ને અલગ-અલગ જગ્યા અલગ-અલગ થીમ ના ડ્રેસ પણ પહેરવામાં આવે છે. એ વાત તો તમને
હા હા એ વાત તો તમારી સા ચી છે કે નવરાત્રિમાં જે પણ અ એટલે અ આપડા ત્યાંના લોકો એમ છે ને કે સોમવારે આપણેે આ કલર નું ડ્રેસ પહે રસુ તો બીજા દિવસે આ કલર નું ત્રીજા દિવસ આ કલરનો એટલે નવે નવ દિવસ તેઓ અલગ-અલગ રંગના કપડાઓ પહેરે છે. અને એ છોકરીઓ ચણિયા ચોળી પહેરે છે અને છોકરાઓ કેડીયુ પહેરે છે અને તે એટલા સુંદર દેખાય છે ને ગરબ વા રમતા કે વાત ન પૂછો આપણને એવો લાગે કે આપણે નજર જ ના ફેરવીએ. એટલું સુંદર દ્રશ્ય લાગે લોકો માતાની ભક્તિમાં એટલા લીન થઈ જાય છે કે તેની આપણે વાત જ ના કરી શકીએ તેવીજ રીતે અ બીજા શહેરોમાં પણ નવરાત્રી ઉજવવામાં આવે છે પણ આપણા ગુજરાત ની તો વાત જ અલગ છે કે આપણા ગુજરાતમાં કેવી રીતે નવરાત્રી ઉજવવામાં આવે છે‌ તેવી જ રીતે હવે આપણે બિહારની વાત કરીએ તો બિહારમાં જે છઠ પૂજા છે એ ખૂબ જ ફેમસ છે તો તમને છઠ પ પૂજા વિશે કઈક ખબર છે?
હા તમે એ વાત તો એકદમ સાચી કીધી કે બિહારમાં જે પૂજા નાફ જે ફેસ્ટિવલ હોય એ છઠ પૂજા બહુ ફેમસ છે આ એટલું ફેમસ છે કે તમે જોઈ શકો કે ટીવી પરબી અ હવે તો ટીવી પર આવી ગયા છે‌કે બિહાર ન છઠ પૂજા એટલું ફેમસ છે બાર-બાર દેશમાં પણ થાય છે જેમ કે અમેરિકા હોય જેમ કે અ આ બધું જે મોટા-મોટા હવે જે વિદેશો છે ત્યાં જ હોમવા લાગ્યું છે. એમ કેહેવાય કે છઠ પૂજા જે છે એ સીતા માતા એ પહેલા કે કરેલું હતું એ માટે છઠ પૂજા મનાવામાં આવે છે છટ પૂજા માસ સૂર્યદેવ નું પૂજા થાય છે એમાં એમાં શું થાય કે ત્રણ દિવસે તમને નિખંડ કઈ ખાવાનું નહીિ કઈ પીવાનું નહીિ એમ કે ને કે નિખંડ વ્રત એવું થાય. તમને પણ કઈક ખબર છે છઠ પૂજા માટે?
વ્રત સૌ પ્રથમ સીતા માતા દ્વારા શરૂ કરવામાં આવેલું હતું તો આજે છઠ પૂજા છે ને એમાં શું થયેલું હતું કે સીતા માતા દ્વારા અ જ્યારે સીતામાતાને ભગવાન શ્રી રામ દ્વારા અ બંધન થી છોડાવવામાં આવે છે જયારે ભગવાન શ્રીરામે રાવણ ને માર્યો હતોું ત્યારબાદ તેમના ઉપર બ્રહ્મ હત્યા નો પાપ ચડ્યો હતો એટલા માટે સીતા માતા અને ભગવાન શ્રીરામ બંને મળીને ભગવાન સૂર્યની આરાધના કરે છે પોતાના આજ બ્રહ્મ હત્યા નો પાપ છે એનાથી અ એટલે મુક્ત થવા માટે તો ત્યારથી જ આ છઠ પર્વ શરૂ થયું છે અને તે છઠ પર્વ કરનારી સૌ પ્રથમ આપણી સીતા માતા જ હતી જેને ના કારણે આજે આપડે છઠ પર્વ કરીએ છીએ તો આ પર્વ સૂર્ય દેવના જે બંને રૂપો છે એટલે ઉગતા સૂર્ય અને આથમતા સૂર્ય એ બંને જ રૂપ નો પૂજા કરવામાં આવે છે તો બિહાર નો આ છઠ પર્વ ખુબ જ પ્રખ્યાત છે. તેવી જ રીતે વાત કરીએ તો અ એક એટલે દરેક રાજ્યમાં દરેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. તેવી જ રીતે આપણે વાત કરી લઈએ મહારાષ્ટ્ર નો તો મહારાષ્ટ્રમાં ગોડીી પડવા અને આ ગણેશ ચતુર્થી આ બેવ તહેવાર નો તો એટલો મોટો ક્રેસ છે ને કે તમે વાત જ ન પૂછો શું તમને એના વિશે કંઈક ખબર છે.
હા તમે જેવી રીતે કીધા કે મહારાષ્ટ્રના હ ગણેશ પૂજા પણ આ સર્વશ્રે્ઠ આ શ્રેષ્ઠ ત્યાં મનાવવામાં આવે છે. આ ગણેશ પૂજા પણ એ એમનો એમ કેહેવાયને કે નો દિવસ કોઈ નો દિવસ મૂકે ને કોઈ અગિયાર દિવસ મૂકે ગા ગણેશજી ગણેશજીને તેમાં જ આરાધના કરવામાં આવે છે એના પર જેટલાક કૃપા પો છે ગણેશજી નો એ પૂજવામાં આવે છે બહુ ધૂમધામ થી બધા મોટો મોટો એટલું મોટું મોટું એ લોકો મૂર્તિ લાવે છે. છે ને એટલું બધું આરાધના પૂજન એ શ્રદ્ધા ભાવ થી કરે છે. તે લાગે જ નહીં કે એ મૂર્તિ નથી સાક્ષાત ભગવાન બેસી રહ્યા છે એવું લાગે.
હા હા તમારી વાત સાચી છે અને મુંબઈમાં તો લાલબાગ ક રાજા આ અ ગણેશજીની મૂર્તિ બેસાડવામાં આવે છે અને એ મૂર્તિ એ આખા જે આપણેે કહીએ ને કે આખા મહારાષ્ટ્રમાંની સૌથી સૌથી મોટી મૂર્તિ કહેવાય અને એ લાલબાગના રાજાને જોવા માટે એટલી ભીડ ભીડ લાગે એટલી ભીડ લાગે કે તમે વાત જ ના પૂછો એટલી ભીડ હોય. અને આપણે જો આપણે વિચારીએ કે આપણે આગળથી જઈને આ બપ્પા ને ટચ કરીએ તો એવું પણ ન થાય કારણ કે એટલું ભીડ હોય ને કે આપણેે તો જઈએ ને તો ભીડમાં આપણને તો એટલી આદત નહી મળે ને તો આપણે તો એ ભીડમાં આપણે એમ કહીએ ને કે આપણે દબાઈ જઈએ કારણ કે એ જે મુંબઈ ના સાઈડ ના લોકો છે એમને આ ભીડભાડ ની આદત હોય પણ આપણને થોડી એવી વસ્તુની આદત હોય તો આપણે જઈએ ને તો આપડણે એના ભીડમાં જ આપણે દવાઈ જઈએ એવું છે. અને ગુડી પાડવો પણ એટલું એટલે સરસ રીતે તે લોકો ઉજવે છે ને ને કે ગોડી પાડવો એ લોકો માટે નવો વર્ષ ગણાય છે અને તે લોકો આ તહેવારને ઉજવતા હોય છે ખરેખર જય્યારે આપણે મહારાષ્ટ્રમાં આ બધા તહેવારો ઉજવીએ ને તો આપણને ઘણું સારું લાગે એવું છે અને એ જ ત્યાંનો મુખ્ય આપણે તહેવાર કહીએ ને તો એમ પણ છે અને આ હવે તો ત્યાં નહી પણ દરેક જગ્યાએ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ર્તિ સ્થાપવામાં આવે છે અને તેમની આરાધના કરવામાં આવે છે શું કહો તમ તમે.
તમે તો એ વાત એકદમ સાચી કીધી કે મહારાષ્ટ્રમાં જે ગોળી પાવડા નો તહેવાર છે એ પણ બહું મુખ્ય રીતે ઉજવવામાં આવે છે. એવી જ રીતે અમે વાત કરીશું ઉત્તર પ્રદેશના તો ઉત્તર પ્રદેશ માં તમને ખબર છે કે ત્યાં કયો ત્યોહાર આ ઉજવવામાં આવે છે ત્યાં હા લઠમાર હોળી બહું ધૂમધામથી મનાવવામાં આવે છે.
એમાં શું આ બધા લોકો વરસાદ ના ને વૃંદાવન ના બધા અહિયાં થી તો હવે તો આ બધું રિચ્યુઅલ એટલો ફેમસ થઈ ગયા છે કે બાર બાર ના લોકો પણ આવીને ત્યાં લટ માની હોળી ધૂમધામથી રમે છે કેમ કે કૃષ્ણ ભગવાન અને રાધા માતા એ બંનેને લઠ માર હોળી રમ રમ્યા હતા. તમને ખબર જ હોય.
હા હા તમારી વાત સાચી છે કે વૃંદાવન વૃંદાવનની હોળી તો એટલી ફેમસ છે ને કે લોકો તરસે છે ત્યાં જવા માટે કે એ એટલી ફેમસ છે ત્યાંની હોળી પણ આપણે પણ કોઈક દિવસ વી વિચારશું કે આપણે વૃંદાવનમાં જઈને હોળી રમીએ તો બહેન આજે તમારી સાથ વાત કરીને મ આજે તમારી સાથે આ તહેવારો વિશે વાત કરીને મને ખૂબ આનંદ થયો અને આપડી આ તહેવારો ઉપર જે સમજણ હતી એ પણ વધારે પડી તો એના માટે હું તમારો આભાર કહું છું કે તમે મારી સાથે આ ટોપિક ઉપર ઉપ વાત કર્યો
હા હું પણ તમને આભાર માનું છું કે તમે લાલબાગ નો રાજા વિશે એટલું બધું જાણકારી આપી તો આપણેે ક્યારેક જવાના એ જોવા માટે તમને પણ ખુબ ખુબ આભાર
હા આભાર આપનો પણ